હાલો હા આવે અવાજ. તો વા તો લોકો અવાજ નહી આવે
ના હ .
હું કરો. આજે તો હું સવાર ના હ ફોન જ ન કર્યો તમે અમને.
આજ હવાના મેમે તો બહાર નીકળી ગયા તા. થોડાકટ બિઝી થઈ ગયા બાર થોડુંક અમારે. વેલફેર જેવું ને એવું પછી નીકળી ગયાતા અમે.
ઠેકો છોકરાને બધાય
હ બધા છોકરાને જોય એક વાગે આવ્યા એક વાગ્યા પછી આવીને મેગી ખાઈ લીધી.
લે તે રસોઈ ન બનાઈ?
બેન એક વાગ્યા આવી ને ક્યારે રસોઈ બનાવી લોવ. છોકરા ભૂખા થયા હતા. મેગી તો ક્યારેક હાલે ને થોડાક દીમાં થોડાક દીમા નઈ પંદરક દિવસમાં? કાદી વાર તો આલેને?
હા મેગી બહુ સારી નો કેવાય મેંદા ની આવે ને એટલે.
હા મેંદાની તો આવે પણ બેન શું હવે એવી? દિવસ હોય તો પછી ખાવો પડે.
હા ક્યારેક ક્યારેક તો હાલે એવું હોય ને કે આપડે બહાર ગયા હોય ને પછી આળસ થઈ જાય આપણ હુ
આળસ થાય એટલે પછી અમે ખાઈ લીધી હા
હા
શું કરવું પછી તો? હો પછી થા કે ગયાતા. હા હાજે તો પછી અમે કઈક બનાવીને ખાઈ લેજું.
સાક રોટલી કરજો હાજે.
સાક રોટલી બનાવીને ખાઈ લેશુ હાજે તો. હાવે તો ગમે પછી બનાવીને ખાઈ લઈ આલુ પરોઠા પછી થેપલા અને દહી ને થેપલા લા ને દહીં વઘારે લુંને.
હા હ બે દિન ખરીદા?
હમ દહી તીખારી ને પછી-' પનીર પરોઠા, પાલક
હા મારેય આજે તો ત માર જીમ થયું છે કે.? એના પપ્પા છે ને, મારા હસબેન્ડ ટિફિન લઈન નો ગયા પછી, મારે બાકી હતું ને રોટલી થઈ ગી હતી તો પછી હું બપોરે હવ તમારે ટિફિન નથી લઇ જાવ ને તો હું બપોરે જ કરીશ એમ. પછી કામમાં મોડું થઈ ગયું પછી સાક છોકરીને પૂછું કે તારે ખાવું છે? પછી એની મેં ઢોકળા બનાવ્યા હતા, નાસ્તામાં છોકરા છોકરા હાટું રવાના તો એ થોડાક હતા એક ડીશ બનાવ્યા હતા હં. થોડાક એ લઈ ગયો, થોડાક જમીને ગયો, પછી છોકરી એવી સ્કૂલેથી પછી એને થોડાક ખાધા, તો પછી એમ કર્યું પછી શાક ની હાવ આળસ થઈ ગઈ કે હવે હું એક એકલા હાટું કરવું પછી મેં થોડાક ઢોકળા ખાઈ લીધા હં
હા
મે ઠોકળા પર હું પર નાખું બીજું હું? પછી થોડોક માંડવી પાકની ઢેફલી પડી હતી હું હવે ઈ ખાઈ લો પછી શાક કર્યું જ નહી લે એવું થયુ, મારે આજે હવે હાંજ્યા કરીશ
હમ અમે એટલે જ અમારે એના પપ્પા નતા તો પછી અમારે એના પપ્પા હોય ને તો તો પછી અમારે બનાવું જ પડે બધું પરફેક્ટ બધું
હાજે પછી હું વેલું બનાવી નાખીશ હ દાળ ભાત ને એવુ બનાવો ને શાક રોટલી બધી ભેધું? હા
હંધુય ભેગુ તો- -
હમ.
પછી નવ હોય એટલે હાલી જ જાય ઘરનું જેમ તો ખાય પછી અ તો બહાર નું મળતું- - નથી અમાર તો ક્યાંય પણ બનાવીને ઘરે જ ખાવા ખાલી એક મેગી મળે- - એટલે મેગી આપણેે ઘરે બનાવીએ ને- - પાસ્તા મેગીન પાસ્તા બસ ઘરે જ બહાર ને કઈ વસ્તુ મળતી જ નથી અમારે.
હ એ હારું લ્યો.
પીઝા નથી કઈ નઈ દાબેલી તો ન જય દાબેલી નઈ કોઈ નઈ. વોડાપાવ દાબેલી ના તેને કઈ મળતું જ નથી.
ચાય.
હા બો થઇ ગયો ખાલી એક મોમોસ મળે. તો મોમોઝ તો આપણે ઘેરે બનાવી હકીએ છીએ. મોમોસ ને સમોસા બસ તો એ તો બે આપડે ઘરે બનાવીએ પણ.
હા. હા.
બીજું તો કઈ આ મળતું જ નથી સ. તો શું કરીએ હવે હા હા ઓછું એટલે હા- ઓછું થઈ ગયયો મારે તો હા બહાર ન ખાવાનું જ. ખાતું જ નથી ઘર જ બધું ઢોસા બધું ઘર જ.
હા.
ઈડલી ઢોસા બધું ઘર જ બનાવીએ એવું તો.
હ ના ના છોકરો સી ખાઈ લ ને બધી?
બધું એ ખાઈ લે નાનો છોકરો અમારો તો.
હા હ તો સારું છે તમારું તો તો બધું ખાઈ લે તો.
હા અમાર તો છોકરો બાપા વાાયડો તો છે પણ ખાય તો લ બધું એમ.
હ ભોખ લાગે તો કે્યાં જાય વિચાર બસ.
ના ભૂખ લાગે એટલે બધું ખાયલી દવે પણ અમારે ને દૂધ એક જોઈ ખાઈ લઈએ તો બોટલ તો જો એ જ.
હા બોટલ ભી કેવું દૂધ પાવ છો તમે? રેડ્યુલર આવે એ. ગાય નું ભાવ ને તો વાંધો નને ગાય નું જ પાછો છોકરાઓને બહુ સારું ગાય.
હા અમે તો ગાય ન જ ભાઈએ છીએ.
હો એટલે ઘરે ગાય રાખીયે કે બહાર થી ગયો.
ના એક બાહથી અમેં એક.
હે હા તો તો તમારે સારું બાઈનથી બ તો પછી?
પાછળ ઓલો વાાડોશે ને
હા.
તેમાં પછી ગાય બાંધી લીધી હવે છોકરાને દૂધ
હ હા તો હું કરું ઉઠે તો પછી દોવાનું શું થાય?
એઈ હું દોહી લ.
હે
હા હ હા. દોઈ લો એટલે ઘર ન દૂધ ને તો એવું કેવાય ને એમ હા દૂધ. જેને દઈને અમે તો બોક હમ. આમ તો દૂધ ને દહીને- -
અમે આવશું એ બાછુ ત્યા ખવડાવજું અમને?
હાા તમે આવજો અમારે ઘરે ફરવા આવશું હા ફરવાની તો બહ મસ્ત. જગ્યા છે અમારે.
હા! તો સારું.
એટલે દૂધ ને, દહી ની જ કઈ ઉપાધિ નથી અમે.
હા! તો.
ગમાં તો ગાય છે. એટલે ઉપાધિ નહી. તો કોકા આવે તો એ ઉપાધિ ની. હા અમારે તો. ઘાસચારો બહુ વધ છે અમાર તો.
હા ચાર વાર તમે લઈ જાાવ. કે પછી ત્યાં નાખો.
ના ના. હું જ લઈ જઉ.
હ તો તો તમે સાર ગોવાળિયા.
હા બહ બહુ વાડીએ છીએ.
હા!
હા!
સારું આપડે તમને. મને એવું કઈ આવડેને હ. તો સારું કેવાય. આખો દી નવરા નહી થતા હોય.
આખો દી બેેન જો છોકરાને હાચવું ને, ગાય ને, બધું ઢોર ને, ઢાખર ને બધું મારે દું. ઉપર આખું ઘર માથે મારી ઉપર જ છે.
હા! બહુ કામ કરોતો હતો તમે. હા! સારું કામ કરો ને, એમ તો શરીર આપડું સારું રહે. આપડે બેઠા રહીએને તો આપડા. પગ દુખે. હાથ પગ દુખે. પછી આપડે પકડાાય જાય.
ખબર નથી પડતી. તો દુખે ક દુખે બે ખ થઈ તો. ટીમ ઠરી પડે છે અમારી.
હા કામ તમ કરો ને એટલે. બાકી ન અમારે તું આખો દીખાટલે થી પાટ લ ને. પાટલે તે, ખાટલે તે હવ પકડાાય ગ. દોનિયાની હરખાય હ. પોરાય છે અટાળ. હ હ ખાઈું હ ચલી ચલીને વૈગી હ. નજીઓમાં એવી હ.
છે હોય કે, અમારે તો અહી જો બધું કરવું પડેશે હ.
હા! તો સારું કેવાય ને. કામ તો.
કામ કામ કરીએ. પણ આમ કઈ વાંધો નથી. બેન પછી અમારે ચ કામ કરીએ ઢોર ને. પછી અમાર ઘર બાર હોય ઘઉણ હોય કમાઈશ. અ પછી જો હું એ. ઢોર રાખવો તો એમાંય ઘણું એ મળે જો ઘી નાન તેને દૂધ ને બધું વસી નાખ.
ચીના ખ એ સારું લેવુંધ ભાવ સારું આવે ને.
હા! ત બેન ઘી નંધો હજાર હજાર રૂપિયા હ લવ.
હ રાખજો અમારે આટું અમારે લેવું છે. સુદ્ધ શ સુદ્ધ ઘી હોય ને. તો ના મોફત માં નથી છો તું.
પૈસા રોકડી નાખ.
પણ તમે એમાં કઈ ભેળવી ને ન. દેતા અમને તમે પછી એમાં તેલ ને. પામોલીને નાખીને ભેળવીને દઈ ગયો ને પૈસા રોકડા તમે હજાર રૂપિયા લઈ ગયો. એમ નહ ચોખ્ખું જ જોઈએ મારે બેન.
ે ચોખ્ખું બેન. અમને કોઈની ફરિયાદ આવતી નથી. ચોખ્ખું જમે તો દઈશ. બધાને બધા વખાણ કરે છેર. ઘીનાર દૂધમાં કઈ નથી ચોખ ચખે ચોખે ચોખ બે દ અમે. કે દૂધ ચોખ. સુખ હમ.
આવાવું ભલે. તમ લઈ જ પણ મારે ચોખ્ખું જોઈએ. તો ભેડ શેડ કરીને દયો ને. તો મને નહોતું ભાઈ મારે છોકરાને પાવું હોય. ખવડાવવું હોય ભાઈ.
ક રનપાઈ એચી એ.
હ એ તો તમારે તો પછી તાજે તાજું પાતા હોય ને અમને તો પછી હ દૂધ
જો અમા
દૂધમાં પાણી નાખીને દેતા હોય પછી
ના ના પાણી નાખીને કઈ નઈ કોઈ નથી દેતા અમે અમાર તો સા સાઈ સિ એમની બાયુ મોફે માં લઈ જાય પ સાઈઝ તમે મોફેત માં દઈ દે મે તોું લઈ ચાવને ખાઈ ને બિસાડા નાખી દેવી ને એને કરતા કો તો થોડુંક તો કોઈ નને કરવું પડે બસ બિસાાળમાં દું ખાઈ જાયને.
હા તો સારું તમારે કેવાય એમનેમ દઈ દયો છે ને એવુ હ ઘી દઈ દેતા હોય, ને થોડુ થોડુ બઈ દેવા ભય વાંધો નહી, તો
નામ નામ બે ઘી નથી જ દેવું બે તો તમારે ઘર જઈને ઓસરીય રે બે
હમ્મ
એ તો એવું અમાર નથી હા, પછી હવે અમારે હા ઘીમાં તો પછી એવું હોય, ને ઘી તો હજાર રૂપિયાની કિલો છેને. છાસ નો ક ભાવ નો હોય, ને દહ રૂપિયા ને આવતી હોય.
હા તમે બધી વેચી નાખો ઘરે ખાવું પછી ગીતો.
તો ઘરે જ રાખીએને વેચી નાખીએ અમે તો
હ તે ઘરે ખાવ એમાં કેમાં ઉપયોગ લ્યો ઘી નો
ઘી ન અમે છેને, રોટલામાં ચોપડીએેને રોટલીમાં પ કડીને ફલી ને એવું બધું બનાવીએ
હા હા
આમારા છોકરાને બહવ જ ભાવે સુખડીને જુઈર લાડુ ને એવું બધું બનાવતા હોય.
હા એમાં બધા એમાં ઉપયોગ આવે ચુરમાંન લાડુ માં અને સુખડી ઘી
હા ઘી બધતા એમાં જોયુ.
મને એમ કેમાં કી ન જોતુ
તો એમાં હતા એટ તમને ન થ આવડતું બેન કઈ નથી આવડતું લાગતું તમે ખાવો ઢવકો લાગો.
નહી નહી
હા ઢ લાગો તમે તો હ કઈ નથી આવડતુ
કઈ હ આપડે અમને તો તમને સારું આવડે શીખવાડજો પછી અમને ચૂરમા ના લાડુ
હા એમ તો પછી સુખડી તો અમાર સાસુ ને તો બહુ જ મસ્તી ની બનાવે બેન અમાર
હા તો તો આવું તમારે પાસું તો બહ રસોઈમા
હા અમારે તો રસ રસોન રાણી છે. તમારે કઈ બનાવવું હોય, ને તો કેજવુ સુખડી, તો બહ મસ્ત બનાવે હા ઓર્ડર દે દેજો હા ફોન કરજો તમે તારે અમે ઓર્ડર લઈએ જ છીએ. અમાર તો બહવ જ રેફલય ને રેફલિયું મસ્ત બનાવે છે.
હ
સુખડીમાં તો એમાં તો કઈ ન હોય ઘી મૂકી ને આપડે ઘી ધર્મ પૂવાનું હોય, ને પછી પછી એમાં આપડે જાડો, લોટ લેવાનો ભખરીનોને એવો હોય, ને ઈ લોટ લેવાનો છે. ઝીણા લોટની એમ તો થાય તો ખરી પણ જાડા લોટની બહુ મસ્ત થાય.
પછી શેંકી નાખવાની પછ એ હા જમવાન બાકી છે, કે એમ તમારે